બસ મજામાં. તું કેમ છે?
હું તો બરાબર છું.
તું આજે બઉુ ગ્લો કરી રહી હતી, કઈ ખાસ સ્કીિન કેર શરૂ કર્યું કે શું?
ઓહ આભાર આભાર તારો બઉ જ. આ થોડાક સમયથી હું ઓર્ગેનિક્સ બ્યુટી પ્રોડક્ટ્સ વાપરું છું. મને ઘણો ફરક દેખાય છે. તને બી લાગે છે મારા મો ઢામાં આવું ફરક?
ઓર્ગેનિક એટલે કેમિકલ વગર ના?
હા, હા, હા. કેમ નેચરલ અહ પ્રોડક્ટ બનાવવાનું કે ઘેરેજ ઘરેજ એલોવીરા હોય કે હળ દર, ગુલાબ જલ કોકોનટ ઓઈલ, એ બધું સ્કીન માટે બહુ સેફ હોય છે, તો ઈ ઘરની જ બધી વસ્તુ યુઝ કરું
પણ માર્કેટમાં તો ઘણા અહ પ્રોડક્ટસ નેચરલ લખેલા હોય છે, સાચા કયા છે? એવી કેવી રીતે ઓળખી શકાય?
ખુબ જ સારું પ્રશ્ન છે તારો. હું હમેશા ઇંગ્રેડ લિસ્ટ વાંચું છું. જો વધારે કેમિકલ નામ હોય તો હું એ પ્રોડક્ટ લેતી નથી ઉપરાંત જેવ કે સર્ટિફિકેટ પણ જોઉું એવું બધું જોઉું એટલે કે આપને ખબર પડે કે વસ્તુ નેચરલ બની છે. કે કેમ છે એમ
સર્ટિફિકેશન એટલે
ઓર્ગેનિક્સ ઇકો સર્ટિફિકેટ વગેરા એ બતાવે છે કે પ્ર્રોગ પ્રોડક્ટ નેચરલ છે બધું સારું બનેલું છે
વાપરે છે.
હું તો રોજ સવારે ફેશ ત સ માટે નેચુરટલી આધારિત પ્રોડક્ટ વાપરું છું પછી ગુલાબ જલ ટોનર અને એલોવેરા જેલ મોશચરાઈઝર તરીકે
ઓહો મને તો મારી તો ડ્રાય સ્ સ્ક્રીન છે મને શું વાપરવું જોઈએ.
તારે ડ્રાય સ્કીન માટે કોકોનટ ઓઇલ કે બદામ તેલ વાપરવું જોઈએ. એ સ્કીન નેચરલ મોસ્ચ્યુરાઇઝર્સ કરે છે. કારકી બહુ જમ કોકોનટ ઓઇલ તો બહુ જ સારું છે એટલે એ તો બહુ જ યુઝ કરવા જરૂરી છે એમ.
અચ્છા પણ ઓઈલ લગાવવાથી ચેર. લો ઓઇલી ના લાગે.
શરૂઆતમાં થોડાક દિવસ તેવું લાગે પણ થોડાક સમય સ્કીન એડજસ્ટ થઈ જાય પછી ઓર્ગેનિક ઓઈલ સ્કીનમાં સુકાઈ જાય છે એટલે થોડાક દિવસ લાગે પણ પછી તું રેગ્યુલર યુઝ કરીશ તો તને કઈ નહી લાગે એમ સારું લાગશે તને સ્કીનમાં.
અચ્છા એવું છે પણ મનેને પિમ્પલ્સની સમસ્યા છે, ઓર્ગેનિક પ્રોડક્ટસ મદદ કરે એમાં.
હા. ખુબ ટ્રી ઓઈલ જેમ કે નિમ આધારિત પ્રોડક્ટ પિમ્પલ્સ માટે ખૂબ અસરકારારક હોય છે ને પિમ્પલ્સ માટે કે જેમ કે આ નીમ સોપ આવે છે બધા નેચરલ એવું બધું યુઝ કરે.
અને ડી ટ્રી ઓઈલ સી સીધું લગાવી શકાય છે.
ના સીધું નહી તેને ડ્રાયકુલેટ કરવું જોઈએ. નહી તો સ્કિન એડિ ઇરિટેટ થઈ શકે.
ઓહ! મને એક ખબર નોતી હું હોમડ રેડ રેમિડીિઝ પણ કરે છે.
હા. ઘણી વાર જેમ કે હળદર પ્લસ. દહી ફેસ્ પેક અથવા બેસન ગુલાબજલ મિક્સ કરી લગાવવાથી બહુ જ ફેસપર ગ્લો આવે છે એટલે એ ઘરનું યુઝ કરવાથી વધારે સારું પડે લે એમ.
અચ્ ચ્છા હું પણ એ ટ્રાય કરીશ પણ શું ઓર્ગેનિક પ્રોડક્ટસ મોઘા નથી હોતા.
થોડા મોઘા હોય છે પણ લાંબા ગાળે સ્કીિન માટે સારા હોય છે. કેમિકલ પ્રોડક્ટ પછી ડેમેજ કરે છે. તો આ સારું બધે આવતા હો થોડાક મોઘા હોય પણ સારું આપણા સ્કીિન માટે સારું હોય છે ને એટલે. એટલા માટે.
સાચું છે મેં પહેલા ઘણા પ્રોડક્ટ્સ ટ્રાય કર્યા પણ કોઈ ખાસ ફાયદો ના થયો અને મને કોઈ જેવા તેવા પ્રોડક્ટ પણ નથી ચાલતા અગર હું કોઈ પણ જેવા તેવા પ્રોડક્ટ લગાવું તો મારી સ્કીિન માં પિમ્પલ્સ નીક કળે છે.
એવું એટલે તો ઓર્ગેનિક્સ તરફ શીફ્ટ થા હવે માં હવે મારી સ્કીિન તો બહુ હેલ્ધી લાગે છે
મેકઅપ માટે પણ ઓર્ગેનિક વિકલ્પ હોય છે?
હા, હવે ઓર્ગેનિક્સ મેકઅપ પણ મળે છે જેમ કે નેચરલ લિપસ્ટિક ફાઉન્ડેશન વગેરા બધું સારું મળે છે.
ઓ આટલું બધું મળે છે નેચરલ લિપસ્ટિકને ફાઉન્ડેશનને વગેરે અને એ લાંબા સમય સુધી ટકે છે?
થોડું ઓછું ટકે. નેચરલ હોય એટલે પણ સ્કીિન માટે સેફ છે ને એ બહુ મહત્વનું છે ને. એટલે માટે આપણે નેચરલ વસ્તુ આપણે એટલે ઓછું ટકે એ જો આપડ નેચરલ ના હોય તો એ વધારે ટકે એટલે આપણે વિચારવું કે ક્યુ આપણે સ્કીિન માટે સારું હોય છે?
અચ્છા, બરાબર હું હવે ધીમે ધીમે સ્વીચ કરીશ એકદમ તો બધું બદલાવવું મુશ્કેલ છે પણ તો પણ હું ટ્રાય કરીશ અને ધીમે ધીમે સ્વીચ કરીશ.
હા, બિલકુલ સ્ટેપ બાય સ્ટેપ કર પેલા કે ફેસવોશ અને મોશચરાઝર બદલ તો એવું સારું રે છે.
શું તારું કેવું છે?
કે ઓકેની સનસ્ક્રીન પણ મળે છે. તેમાં મિનરલ્સ હોય છે, કેમિકલ નહી હોય છે. એટલે ઈ બહુ સારું આવે છે, એટલે તું સનસ્ક્રીન પણ લેવું જોઈએ તને એમ.
અચ્છા. વાહ બહું મહિતી મળી આજે.
મને ખુશી છે, જો તારે કઈ ખાસ પ્રોડક્ટ વિશે જાણવું હોય તો મને પૂછજે.
હા, હા વાંધો નહીં હું હા હું જરૂર તને જ પૂછીશ. અને કદાચ આપણે સાથે શોપિંગ કરવા જઈએ, તો તું મને એ જે પ્રોડક્ટ વિશે મને કેજે કંઈક તો હું એ પ્રમાણે લઉં. પ્રોડક્ટ.
હા, ખુબ સારું. આપણે જઈએ જોડે. તો આપણેે એ પ્રોડક્ટ લઈએ બહુ સારું આવે નેચરલ, હું યુઝ કરું ઈ બહુ સારું આવે છે, તું યુઝ કરજે.
હમ્મ, ઓકે. તો પ્લાન ફાાઈનલ કરીએ?
હા, હા. ક્યારે જવાનું છે આપને?
આપણેે જઈશું કાલે, કાલે ફ્રી છો તું?
હા, હા કાલે ફ્રી છું હું.
કાંઈ વાંધો નથી ને તને?
ના થોડી કાપે કપ આપની ભી શોપિંગ કરી લઈ, આ પ્રોડક્ટની ભી શોપિંગ કરી લઈ આપણે નેચરલ વસ્તુની તો ચાલ
હા, હા, ચાલશે મને તો દોડશે તને ચાલે તો ઠીક છે.
ના થા મને તો ચાલ શે મને એમ કે તારા જોડે ટાઈમ છે કે નહીં કે તો આપણેે જોડે ચાલી તો બે-ત્રણ કલાક તો થઈ જ જાય
હા, માર્કેટમાં જાવ તો ટાઈમ કેમ નીકળી જાય ખબર ના પડે પૈસા ક્યા ઉડી જાય એ ના ખબર પડે
હા, સનસ્ક્રીન લગાવ લગાવતી પણ આવજે.
મારા જોડે સનસ્ક્રીમ નથી પણ.
અચ્છા તો હું તને એવું બતાવીશ તો એ તું યુઝ કરજે આપણે પ્રોડક્ટ લેસું એટલે સનસ્ક્રીમ તો લગાવવું જરૂરી છે.
હા, તો તું મને કાલે લેવડાવજે અને મને બતાવજે તું કેવી રીતે બધા પ્રોડક્ટસ જોઈને લઉં છું તો હું પણ નેક્સ્ટ ટાઈમથી એવી રીતે બધા પ્રોડક્ટસ જોઈને લઉં.
હા, એટલે તને બધું સૂટ થતું નથી એટલે તને નેચરલ બધી વસ્તુ બહુ સૂટ થશે ને આ બહુ સારી છે હા મોંઘી પણ છે થોડીક પણ એમ થાય કે તું યુઝ કર તો તને તારા ચહેરા ઉપર બહુ સા સ સારું લાગે
હવે હું કરીશ મને પણ એવું લાગે છે મેં તારો ફેસ જોયો આજે મને તારો ફેસ આજે એટલો ક્લીન લાગ્યો ને એટલે જ મારું પૂછ પછવાનું મન થઈ ગયું કે તું શું કરું છું
હુ તો તને મળલીને મને પૂછવું તું તો મને હવે તું ફોનમાં કેહે છે
અરે મને યાદ ના આવ્યું અત્યારે હું બેઠી તી તો મને એમ થયું કે તારું ફેસ કેટલો ગ્લો કરતો હતો તો મેં કીધું પૂછી જાઉ કઈ મેકઅપ કરીને આવીતી કે શું એમ
ના ના ના મેકઅપ તો બહાર જવાનું છો કે લગ્નમાં પાર્ટીમાં જવું તો મેકઅપ કરવાનું છે બીજું એ બે ફાલતુ તમે મેકઅપ ક્યારે કરો
હા એ બી છે અને ફાલતુમાં મેકઅપ ના કરવો એ સારું છે
હા ખાલી મોસ્તરાઇઝર લા કવ કે તડકામાં જવ તો હું સનસ્ક્રીમ લગાવઉ તાપમાં જવું એટલે બધું એવું બધું જ યુઝ કરું છું ફેસવોશ હોય કે એવું બધું બસ
હું તો સનસ્ક્રીન લગાવવાનું પણ ભૂલી જઉં છું શું કરું
એ તો પોતે ચહેરાની ખ્યાલ રાખવાનું તો ફેસ નુ પોતે જ જરૂરી છે એટલે ભૂલવાની બીમારી માં તો ઇગ્નોર જ કરાય ને
હા અરે અરે
એ તો બોહ સારું ને ધ્યાન તો પોત સ્ક્રીન નું રાખવાનું છે એટલે બધું એ ધ્યાન રાખવું જોઈએ ને
હા એ તો છે એકદમ તારી સાચી વાત છે હવે આજે લઈએ બધું તો હું હવે કાલથી લગાવવા ચાલુ જ કરી દઈશ
હા હા બહુ સારું રોજ સ્કૂલે જવાનું તે સુણસ્ક્રીન લગાવી જવાનું તો આપું સ્કીિન સારી રે આમ તો આપણી સ્કીિન બહુ ડલ થઈ જાય બ્લેક પડી જાય
હા મારી સ્કીિન બ્લેક જ પડી ગઈ છે તને ખબર તો છે જ ને
હમ હમ તો તે ક્યાય વખત તે મારાથી વાર્ ત જ નથી કરી તો હું તને આમ બતાવત કે આ પ્રોડક્ટ સારું આવે જ એમ
અરે હું અત્યારે ફ્રી થઈ ને એટલે મને એકદમ થી ખ્યાલ આવ્યો કે મે કીધું કે તારો ચહેરો એકદમ આમ ક્લીન લાગતો હતો ચમકતો હતો તમે કીધું કઈ મેકઅપ કરીને આવી ત કે કઈ યુઝ કરું છું એટલે જ મેં તને ફોન કર્યો
હા હા એટલે જ તે તે મને એ બ્યુટ પ્રોડક્ટ સારો જ ફોન કર્યો એમ એટલે સારો ફોન એટલે સ્કૂલમાં માટે હરે ફોન નથી કર્યો ને
હા હ
તને બી મારે જેમ ક્લીન ચેરો કરવા છે તને મને ક્લીન ચહેરો જ તારો કરવો છે એમ ને મારા જેમ
હ સાચૂ
બઉુ સાચું વાત છે તો આપડે કાલેજ જોઈ જોઈ કેટલા વાગે જસ
ચાર વાગે ની આજુબાજુ
હા હા ચાલશે
હા હા સારું ચાલ તો પછી કાલ મળીયે ચાર વાગે
હા હા ચાલ બાય.